હલો
હેલો
હલો
હલો અવાજ આવે છે હલો.
હા હા આવે છે કેમ છો.
બસ મજામાં તમે કેમ છો.
હા મજામાં તો આજે તમે. જાણતા જ હશો કે આજે ફિલ્મ નો કેસ ખુબ જ વધી રહ્યો છે આજે આપણે. મને મનોરંજન વિશે વાત કરવુ જોઈએ એવું લાગે છે.
હા બરાબર છે ફિલ્મ નો તો ક્રેઝ અત્યારે ખુબ જ વધી ગયો છે. તો આપડણે એના વિશે વાત કરી શકીએ.
હા આજે કેહેવાય ને કે આજ આજના જનરેશનમાં ફિલ્મ નું મનોરંજન ખુબ જ એમ આ મનોરંજન એક સાધન બની ગયો છે કે ઘણા લોકો અ મનોરંજન કરવા માટે ફિલ્મ જોય છે એમ ઘણી બધી ફિલ્મો આવે પણ છે અને ઘણી ખરી ફિલ્મો ઘણું. અમુક ફિલ્મો કેવી હોય છે કે માત્ર એન્ટરટેન્ટ હોય છે જેમ કે ગોલમાલ થ્રી ગોલમાલ અગેન જેવી અમક ફિલ્મ ખાલી મનોરંજન માટે એમાં કોઈ શીખવાનું હોતું નથી પરંતુ ખાલી કવા કે માણસ નું એક હસી પાત્ર મનોરંજન થઈ જાય એ. હોય છે. ઘણી ખરી ફિલ્મ એવી હોય છે જે આપણને ઘણું બધું શીખાઈ જાય છે. તે અનેક તેની અનેક ફિલ્મો આવે છે. તો ફિલ્મો વિશે તમારું શું માનવું છે.
હા મારું બી એજ માનવુ છે તે ત ફિલ્મો આપડા જીવન નો એક કેવાય ને એક અંગ બની ગયું છે આપણા હવે રોજિંદા જીવન કેમ કે ફિલ્મ જોયા વગરે આપણને બી ઘણી વખત ગમતું નથી અલગ અલગ પ્રકારની ફિલ્મો જોવી આપણને ખુબ જ ગમે છે. ત્યાં સુધી આપડે ફિલ્મ નવી આવે બાર રિલીઝ થાય ને આપડે જોઈએ નહી ત્યાં સુધી ઘણી વખત સંતોષ નથી થતો આપણને અને ફિલ્મમાં આપણને મનોરંજન વધારે મળે છે. આપને હ મજાક વાળી ફિલ્મો વધારે ગમે એ આપણને ઘણી વખત માઈન્ડ ફ્રેશ બી કરી દે છે જેમ કે જે કોમેડી ફિલ્મો છે એ આપણને જોવાની વધારે મજા આવે અને એમાં આપણે જે બે કલાકની ફિલ્મ હોય કોમેડી ફિલ્મ એ આપડે જોઈએ એટલે આપણું માઇન્ડ ફ્રેશ થઈ જાય છે આપણને અ થોડી વાર માટે એકદમ આપડે ભૂલી જઈએ છીએ કે આપણને કોઈ પણ જાતનું ટેન્શન હતું કે કોઈ સ્ટ્રેસ હત જયારે આપડણે રોજિંદા જીવનનો સ્ટ્રેસ હોય કોઈ ટેન્શન હોય કે આપણને કોઈ વસ્તુ તો ગમતી નાતા જારે કોમેડી ફિલ્મ જોય છે તો આપણું માઈન્ડ ફ્રેશ થઈ જાય છે. તો ફિલ્મો બહુ સારી છે વસ્તુ માટે અને આવી બધી ફિલ્મો બનતી રહેવી જોઈએ જે કોમેડી ફિલ્મો બને છે. એ તો આપણને જોવાની બહુ મજા આવે છે પણ અત્યારે હમણાં ઘણા સમય થી દેશભક્તિ ઉપર ફિલ્મો બની રહી છે જે ખૂબ સારી અને સમજવા જેવી હોય છે જે દેશ ભક્તિની ફિલ્મો છે એ આપણને ઘણું બધું દેશ વિશે જાણવા અને સમજવા મળે છેને એમાં આપણા જે દેશના જે આપડ સિપાહીઓ છે એ કઈ રીતે દેશ માટે લડે છે અને કઈ તે દેશ માટે પોતાનું કર્તવ્ય બજાવે છે આપણને જાણવા મળશે જે આપણને કદાચ ઘણી વખત નથી ખબર હતી પણ ફિલ્મો ના માધ્યમથી આપણને એ વસ્તુ ખબર પડી જસે
હા ભાઈ હા બિલકુલ સાચી વાત છે અને ફિલ્મો માત્ર મનોરંજન ન એક મતલબ મનોરંજન પૂરતું જ સીમિત નથી પરંતુ કહેવાય ને કે સમાજના સારો એક સંદેશ પણ આપી જાય છે ઘણી ફિલ્મો દેશ પ્રેમી શિક્ષણ પર્યાવરણ મહિલા સશક્તિકરણ અને સામાજિક સમસ્યા પર આધારિત હોય છે. એ ફિલ્મ જોવા અનેક વસ્તુ પણ સમજ પડે છે. અને આજે ફિલ્મનું જોવા ફિલ્મનું મહત્વ જોવા જ ને તો તો બહુ મહત્વ છે તેમાં કેવાય ને કે એક ફિલ્મો એ સમજ બીજું પ્રતિબિન એવું ક શકાય કારણ કે ફિલ્મમાં જે બતાવવામાં આવે છે એવું આપડા સમાજ માં કસ કસર થતું પણ હોય છે અને તેમાં જીવનની વિવિધ ઘટનાઓ સંઘર્ષ સંબંધો અને સંસ્કૃતિ પણ આપણને બતાવવામાં આવે છે જેથી આપણે આપડે કેવાય તમામ વસ્તુ શીખ જીવન આપણા સાથે કેવી ઘટના બની શકે છે આપણે જીવનમા કેવું સંઘર્ષ કરવું જોઈએ અને આપણા આપણા ફેમિલી સાથે કે આપણા આજુબાજુના વ્યક્તિઓ સાથે સંબંધ કેવી રીતે સાચવવું જોઈએ એ પણ શીખવે છે અને કેવા ઘણી ફિલ્મોમાં સાસ્કૃતિકૃ આપણી સંસ્કૃતિ વિશે પણ ઘણું શીખવા મળે છે. તો મારો મત તો એ છે કે માત્ર એટલે મનોરંજન નથી અ અ અમુક ફિલ્મો દેશભક્તિ પર આધારિત હોય છે જે આપણા દેશ પ્રેમી અ કેવા ને કે દેશ પ્રેમી ની ભાવના જગાડે છે એ રીતે તમે જોયું કે દેશ ભક્તિએ અ ફિલ્મ દેશભક્તિ આધારિત ફિલ્મો આપણને ગમે છે
અને તમને ખબર જ હશે આજે ઘણી ખરી ફિલ્મો એવી આવે છે કે જે આપણને ખૂબ જ પ્રેરણા આપે છે. જેનાથી આપણું તમને ખબર હશે તો આપણું પ્રેરણાદાયક મુવી જોવાથી આપણને ખુબ જ આત્મવિશ્વાસ ભરાઈ જાય છે આત્મવિશ્વાસ આપણે કઈ પણ વસ્તુ સરલતાથી હાંસિલ કરી શકીએ છીએ તમારું શું માનવું છે
હા ખુબ સાચી વાત કીધી તમે જે આપડી જે ફિલ્મો છે જે દેશ ભક્તિ ઉપર એ આપણને ઘણું બધું આપડા દેશ વિશે જાણવા મળે છે જે આપણને ખબર નથી હોતી જે આપણી માટે ઘણો ફાયદાકારક સાબિત થાય છે અને દેશ વિશે જ્યારે આ આપણને જાણવા મળે છે તો આપણને એક અલગ જ પ્રકારનો આત્મવિશ્વાસ અને જુસ્સો ઊભો કરે છે જયારે આપણે આપણા દેશ વિશે ઘણી વખત આપણને ખબર નથી હોતી જે એમાં જાણવા મળે છે જે આપણા સ્વાતંત્ર્ય સેનાની છે જે પહેલાના જે આપણા જે વીરગતિ પામેલા છે દેશ ભક્તે બધા વિશે જાણવા મળે છે જેમ કે વીર ભગત સિંહ ને એ બધા જે કરી ચુક્યા છે એના વિશે આપણે કઈ જોયું નથી તો આપડે જયારે જોઈએ છીએ ત્યારે આપણને એનો અનુભવ થાયને ના આપડી ત્યારે દેશ પ્રત્યે વધારે ભાવના જાગે છે અને જે અલગ અલગ પ્રકારની ફિલ્મો બને છે એ આપણે આપડા જીવનમાં અલગ અલગ પ્રકારના જે વિષયો છે એના વિશે આપણને જાણવા મળે છે જે આપણને ખબર નથી હોતી ઘણી વખત ખર આપણા જે સોશિયલ ટોપિક હોય છે એના વિશે આપણને નથી ખબર હોતી જે આપણે નજર અંદાજ કરી દેએ છીએ પણ જયારે આપણે જોઈએ છેએ ત્યારે ફિલ્મ માધ્યમથી આપને ખબર કે એમાં જે ઝીણી ઝીણી વસ્તુ બતાવવામાં આવે છે એનાથી આપને ખ અને હવે ફિલ્મો આપડે જે આપણા પરિવાર સાથે જોઈએ છે ત્યારે આપણને બહૂ મજા આવે એકબીજાની સાથે ફિલ્મ ના બાહાને આપણને સમય જોડે મેળવવાના ચાન્સ મળી જાય છે પરિવાર સાથે તો એ ફિલ્મો આપણી માટે ખુબ સારું સાબિત થાય છે
હા બિલકુલ સાચી વાત છે અને ઘણી બધી ફિલ્મો કેવાય ને કે આપણા ઈતિહાસ પર હોય છે જે આપણે ઇતિહાસ આગળ અ જે ભૂતકાળમાં થઈ ગયું હોય તેનું બધું શીખ આપે છે જેમ કે અન્યષો કે એવી
જે આપણું ભૂતકાળ બતાવે છે જેમકે અ ઘણા ખરા સાયન્ટિસ્ટો ઘણા ખરા ડોક્ટરો એ એટાઈપની બીમારી ન હોય અ અ તે સમય પર કાઢી નાખતા કે જે આણા વિકાસશીલ દેશમાં પણ તે કહેવાય ને કે રોગની બીમારી ઈલાજ કરવો એ ખુબ જ મુશ્કેલી છે પરંતુ ત્યારના જે જૂના ડોક્ટર અથવા સાયિસ્ટ હતા તે લોકોએ બધો રોગનો અ ઈલાજ શોધી કાઢ્યો હતો પરંતુ તેવું બધું અ તેવું બધું ભૂતકાળ નુ આપને ફિલ્મોમાં બતાવવામાં આવે છે કે હા આ રીતે આમ શોધ કરી આ રીતે આમ શોધ કરી હતી તો મને તો ખૂબ જ પ્રેરણાદાયક અમુક વાર તમારું શું માનવું છે
હા ખુબ સાચી વાત છે આપણને જયારે સાયન્ટિસ્ટ અને આપડા જે સાયન્ટિસ્ટો એ આપણા દેશ પ્રત્યે જે બી બધી નવી નવી જે જાણકારીઓ કરી છે જે શોધખોળ કરી છે એના વિશે આપણને ફિલ્મોના માધ્યમ થી ઘણી વખ જાણકારી મળે છે પણ આપણે જો કે અલગ અલગ પ્રકારની ફિલ્મો જોઈએ છેીએ આપણા દેશમાં બી બને છે ને બહાર જે હોલીવુંડમાં બને જે એ ફિલ્મોં બી આપડણે હવે જોતા થયા છીએ જ્યારે ના માધ્યમ થી આપણને અલગ અલગ ટેકનોલોજી વિશે જાણ નકરી મળે છે જેમાં જે બહારની ફિલ્મો છે હોલીવુડ ની એમાં ઘણી વખત નવી નવી પ્રકારની ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવે છે ટેકનોલોજી આપણને કે ઘણી વખત બોહ સારી સાબિત થાય છે તો એ ટે ટેકનોલોજી વિશે આપણને જાણકારી ત્યારે મળે છે ત્યાંથી અને હોલીવુડની ફિલ્મો ના માધ્યમ થી બી આપણને ઘણું નવું જાણવા મળે છે અને નવી નવી જગ્યાઓ વિશે જાણકારી મળે છે કે આવી રીતે બી આવી કોઈ જ ક્યા હોય છે ને આ ટેકનોલોજી નો ઉપયોગ બી થાય છે જેમ કે આયન મેન જેવી પિક્ચર જોઈએ તો આપણને એમાં ખ્યાલ આવે છે કે એમાં ઘણી બધી અલગ અલગ પ્રકારની ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવ્યો છે
હા બિલકુલ સાચી વાત છે અને આપણે ફિલ્મ મનોરંજન ના ફાયદા ની પણ વાત કરી લીધી અને ઘણું ખરું વા કરવી તી તો મને તો એવું લાગે છે જે પ્રકાર ણા એના ફાયદા છે એ પ્રકાર નાં એના ઘણા ખરા નુકસાન પણ છે એના કારણ કે અ અજની ફિલ્મ આજે આજના મોડર્ન યુગની જે પહેલાની જે ફિલ્મ આવતી હતી એ નોર્મલ ફિલ્મ આવતી હતી પરંતુ આજે એણી ખની એવી ઘણી ખરી ફિલ્મ આવે છે જે આપણા પરિવાર સાથે સાથે બેહીને સીને જોઈ શકતા નથી અને એવું એવું ચલચિત્ર બતાવે છે જેના દ્વારા આપદે કેવું કે શરમ શરમજનક અનુભવ થાય છે તો મારે એવું માનવું છે કે એ બધી ફિલ્મોને આપણેે નહી જોવી જોઈએ અથવા જોઈ તો પણ કેવાયને કે પરિવાર સાથે નહી જોઈ શકીએ તો મારું તો માનવું છે કે એ બધી ફિલ્મ આજકલ અઅ કવાય ને કે સોશિયલ મીડિયા પરથી બેન થવું જોઈએ એવું મારુ તો મા માનવું છે તમારું શું માનવું છે
હા ખુબ સાચી વાત છે આપણે ઘરે બેસીને જોઈ નથીકતા પહેલા. જે મુવી નેવુ ના દાયકામાં આવતી હતી એવી ફિલ્મો હતી જે આપ પરિર બ શ જે ફિલ્મો આવે છે એ પરિવાર સાથે જોઈ નથી શકાય. તો આપે. હેલો.
હા હવે આવી રહ્યા છે.
હા મારું માનવું છે કે જે ફિલ્મો છે જે પરિવાર સાથે જોઈ શકાય તેવી બનવી જોઈએ. જે પહેલાની ફિલ્મો આવતી હતી નેવું ના દાયકાની. એ આપડે પરિવાર સાથે જોઈ શકાય તેવી આવતી. પરિવાર સાથે બેસીને જોઈ શકે પણ જરા હવેની ફિલ્ડમાં છે. જે પરિવાર સાથે જોઈ શકાય એવી નથી અ એમાં ઘણી વખત અમુક ખરાબ ભાષાનો બી ઉપયોગ કરવામાં આવે છે જે આપણે આપણા પરિવાર સાથે ના જોઈ શકીએ અથવા આપણની માટે થોડું શરમજનક સાબિત થાય છે.
હા બલકુ સાચી વાત તમારા જોડે વાત કરીને મને ખુબ જ આનંદ થયો.
હા મને પણ તમારી સાથે વાત કરવાની ખુબ જ મજા આવી. આપડણે આવી જ રીતે અલગ અલગ ટોપિક ઉપર વાત કરતા રહીશું.
હા ઓકે.